હલો
હલો
નમસ્કાર મિત્રો કેવો છે
સારું સારું નમસ્કાર મિત્ર બોલો
અ તમારાથી આજ મને ખોરાક વિશેની વાત કરવાનું છે જેમાં તમારી માહિતી ઉપર તમે આન્સર આપવાનું છે મને
ઓકે મિત્રો બોલો
તો તમારાથી પહેલા સવાલ આ છે કે ખોરાક એટલે શું
ખોરાક એટલે શું ઓકે શરીર ને ઉર્જા વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે જરૂરી પદાર્થ નો ખોરાક કહે છે
જી શરીર ઉર્જાને વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે જરૂરી પદાર્થોને ખોરાક કહે છે તમારા આગળનો સવાલ એવો છે કે હલો
હા તમારો અવાજ રોકી રોકીને આવી છે
ઓકે મિત્ર તો
તમારા જગ્યા બદલો દોસ્ત મિત્ર તમારો જગ્યા બદલો
તમારાથી આગળની સવાલ એવો છે મિત્ર એ ખોરા મહત્વ સમ
શરીર ને શક્તિ આપે છે વૃદ્ધિ હો રાટ સરી એ કરે છે અને રોગો થી બચાવે છેં
જી સંતુલિત આહાર એટલે શું
જેમાં બધા જરૂરી પોષક તત્વ યોગ્યવયોગ પ્રમાણમાં હોય તેને સંતુલિત આહાર કહેવાય છે
જી મિત્ર તમારાથી આગળની સવાલ એવો છે પોષક તત્વો કેટલા પ્રકારના હોય છે મિત્ર
પોષક તત્વ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનીજ અને પાણી કુલ છ પ્રકારના હોય છે
જો મિત્ર જે પોષક તત્વો છે છ પ્રકારના છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનીજ અને પાણી તમારા ત્યાં આગળની સવાલ એવો છે મિત્ર કે કાર્બોહાઈડ્રેટ નું કાર્ય શું છે
કાર્બોહાઈડ્રેટને કાર્ય આ છે કાર્બોહાઈડ્રેટ શરીરને ઊર્જા આપે છે
જી મિત્ર બરોબર કેમ કે કાર્બોહાઈડ્રેટ શરીર ન ઉર્જાે છે તમારાથી આગળની સવાલ એવો જ છે મિત્ર કે પ્રોટીન કાર્ય શું છે
પ્રોટીન કાર્ય આ છે પ્રોટીન શરીરની વૃદ્ધિ અને તૂટેલા કોષો નો સમારકામાં મદદ કરે છે
જે મિત્ર હાચુ આન્સર આપ્યો તને કેમ કે જે પ્રોટીન છે પોતાની શરીર માટે બહુ સારું છે કેમ કે તમારી શરીર ના વૃદ્ધ તૂટેલા કોષનો સમાર કાર મદદ કરે છે તમારા આગળની સવાલ એવો જ છે મિત્ર કે ચરબીનું કાર્ય શું છે
ચરબી શરીર ને ઊર્જા આપે છે અને શરીરને ગરમ રાખે છે
એ મિત્રા હાચી આન્સર આપ્યો ચરબી શરીર ન ઉર્જા આપે છે અને શરીર નું ગરમ રાખે છે તમારા તો આગળની સવાલ એવો જ છે મિત્ર કે વિટામિન નો મહત્વ શું છે
વિટામિન શરીરને સ્વસ્થ રાખે છે અને રોગોથી બચાવે છે આ રીતે વિટામિન આપણા શરીરમાં કામ કરવું છે
જે વિટામિન શરીરને સ્વસ્થ રાખે અને
ખનીજ મહત્વ આ રીતે છે કે ખનીજ હાડકા દાંત અને શરીર ના વિકાસ માટે બહુ જરૂરી છે
જી મિત્ર અ જે ખનીજ છે અને તમારા માટે હાડકા અને શરીર નો વિકાસ માટે બહુ જરૂરી છે અને હા અ બહુ સારું બ જગ્યા થી પ્રાપ્ત થાય અને તમારા દાંત અને શરીર ના વિકાસ માટે બહુ જરૂરી છે તમારાની આગળની સવાલ એવો જ છે મિત્ર કે પાણી નું મહત્વ શું છે
પાણી નો મહત્વ આ છે પાણી પાચનમાં મદદ કરે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે
જી મિત્ર પાણી શરીર ને હયદ્રેડ રાખે છે અને તમારા જે ભોજન છે ને એમાં ભોજનને પચાવવા તમારા શરીરમાં બહ અ હારી રીતે તમારા સો મચ અને તમારા જે પેટ છે ને પેટમાં જાય એમાં મદદ કરે છે અને તમારા પાચન તંત્ર જે ર તમારે આગળની સવાલ એવો છે મિત્ર કે લીલા શાકભાજી કેમ ખાવી જોઈએ
લીલા શાકભાજી આપણા શરીર માટે બહ જરૂરી છે તેમાં વિટામિન ખનીજ અને ફાયબર બધું હોયે છે
જી મિત્ર અ લીલા શાકભાજી એટલા માટે ખાવી જોઈએ કે તેમાં વિટામિન અને ખનીજ અને ફાઈબર વધુ હોય છે એ તમારા શરીર સમૃદ્ધિ અને વૃદ્ધિમાં મદદ કરે છે તમારા આગળની સવાલ એવો જ છે મિત્ર કી જે ફળો ની મહત્વ શું છે
ફળો વિટામીન અને ખનીજ નો સારો સ્ત્રોત છે
જી મિત્ર જે ફળ છે તે વિટામિન અને ખનિજ નો સારો સ્ત્રોત છે એરા અંતર સારી અને મને બહુ હાર લાગ્યું તમારે તી આગળની સવાલ એવો જ છે મિત્ર કે જે જંક ફૂડ છે ઓ શું છે હલો
હલો મિત્રો અવાજ આવે છે હલો
હા
મિત્ર અવાજ આવે છે
જંક ફૂડ આ છે બધું તેલ મીઠું અને ખાંડ વાળો ખોરાક જંક ફૂડ કહેવાય માં આવે છે
આગળ
હ તો
તો મિત્ર મિત્ર આ તમારો શરીર નો અ જે છે